હલો.
હલો અવાજ આવે છે મારો
હા તમે આવે છે મારો અવાજ.
હા.
ઓછો આવે તમારો અવાજ
એટલે નહી આ મોબાઈલ ચેન્જ થઇ ગયો એટલે ધીમો જ આવશે. હા મોબાઈલ સ્પેશિયલ છે એટલે. સમભરાય એટલો તો આવે છેને
બોલતા
તમારો નથી આવતો તમે આગા વ્યા કે એવું લાગે છે ફોન કે ડીવાઈસ થી
હા આવે છે હવે
હા.
આવેજ કે નહીં આવતો.
આવે છે આવે છે ખોટું શું
તોપિક મે બોલુ કે તમે બોલો છો
લાવો ને હું કહી દઉ કે ચંદ્ર પર શું ચંદ્ર પર હજુ કોઈ ગુપ્ત મિશન ચાલી રહ્યું છે.
ખબર નહી આવે મને હા ચાલી રહ્યો હશે.
તો ખબર નથી તો કઈ રીતે ખબર એમ.
ચાર પાંચ હશે હો ચાર તો હશે
બરાબર છે. કદાચ ચાલતું હોય એવું મને લાગે છે કદાચ મેં બી હોય કેમ કે બધા નવા નવા રસ દેશ તો ઘણા બદ કે બ પતા લ શ
તમારો અવાજ નથી આવતો
એટલે ચાલતું હોય એમ. કદાચ મે બી આવે છે.
હા અવે હ વાયો.
એટ બધા પોતપોતાના દેશ માટે અલગ અલગ આગેથી કરતા હોય એટલે કઈક ને કઈક મિશ્રણ નિની ચાલ તો હો હોય શકેમ કાંકને કાંક.
હમ.
તો ક બીજો ટોપિક.
વરસાદ પાણી કેવું છે ભાઈ છે વરસાદ?
ન નથી.
ત જ પણ નહી.
સેજ પણ નહીં, અગાસ ઉપર બેસીને જ વાત કરું છું ખુલ્લે આમ. હમ તમારે તો હશે એવું લાગે છે.
હા છે. જ પ
હમ. બરાબર છે પણ પેલા જેવ નથી અવા જતો તમારો આગેથી આવતો ને થોડો કટ થઈ ને આવે છે એવું લાગે છે.
હ છે? હાલો.
પજીી એમ જ છે કટ થઈ થઈને આવે છે.
બે હું કરૂ અવે. બે વર્ષ કરી નાખો, હા વરસાદ ના લીધે મે બી. મે બી વરસાદના લીધે.
હાટ નોઈસ કેન્સેલેશન કાઢ નાખો એ લાગે તો.
કરી નાખો બે મિનિટ બરોબ, બોલો તો એ લોકો.
તો પછી જો માણસ ને અમર નહી શકાય તો સમમાજપુર શું અસરપુર છે. દુનિયા એવા સિક્રેટ બંકર્સ હા હલો.
હલો.
હા આવે છે હાલો.
મારો કમ્પ્લેટ આવે છે ને હવે?
હા આવે છે મારો આવે છે ને?
હા આવે છે.
બરાબર જ આવે ચલો ઓકે છે હવે. તો પછી બીજો ટોપિક લઈ એવું કઈ કે શું માણસ ને અમલ બનાવી શકાય તો સમાજ પર શું અસર પડશે. તો તમે અમર થઈ જાઓ તમને ધારો કંઈક ટીકડી આપે અમર થવાની તો તમે લઈ લ લો?
નામે તો ના લો.
કેમ?
મારે બહુ નહી જીવવું મારે તો પચાસ વરષ બો ઇનપ છે બસ.
તો પણ અત્યારે જ તો કંઈક કરી લે હોય ીક બીકડી ખાઈ લે હોય ને કેટલી આવે છે એ બધી તો.
હે તમારો અવાજ ઉઊભાડો મને અહીયા બ નાખી લ તો કશો આવતો નથી મનતો.
પહેરી લ્યો પહેરી લ્યો ત્યારે. એટલે એવું છે ઘણું બધું એમાં હોય શકે એવું. જો માણસને અમર બનાવી શકાય તો સમાજ પર શું અસર પડશે. તો પછી યુએફોને હા આવે છે અવાજ?
હા આયો.
હલો ઓકે હલો તો મને હ થોડ કોલો આવે. હા આવે છે પેલા જેવું હા.
કઠ્ઠીને આવે છે.
હા થોડક થોડક બઉુ નહી. ચાલસેપના લોજે વોહી. જો માણસને અમર બનવાની ટીકડી આપે તો તમે શુંકામ ન લ્યો?
કારણ કે મારે બહ જીવવું નહીિ બસ.
તો એમ કહું તો એમ કહું કે અત્યારે ટીિકકડીઓ મળે જ છે.
વહ તોમાં.
એલે સાચું કવું છું.
હમ.
સમજ તો છે એમ.
તમારો અવાજ નહી આપતો હ બહુ દૂર થી આવે છે અવાજ.
થોડાક દૂરથી એ છે બો નની.
હા.
તો કયો બીજો ટોપિક તમે.
તમેલો અમર બને ની ટિકિટ.
અમરબન ટિકિટ એ હા લઈ લે ભ શું કામ ન લેવા મજા આવે ને બધા ભેગા નવી. પેઢી જોવા મળે જાણવા મળે કેટલી બુદ્ધિશાળી છે નવી પેઢી. કેટલી મૂળખી છે નવી પેઢી બધે બધું જોવા જનુંણે જે આપડથી સુધરતું હોય. સુધારવાનું કહીએને રીતે.
પણ એની અધારે તમને એવું પણ દુખ તો મળશે નહી કે તમારા સ્વજનો છે તમારા. હોય એ બધા મરી ગયા તમે એલા જવી ન કરશકો.
એ વાત છે પછી એવું ન હોય ને એકાદ બે વર્ષ એકાદ બે પેઢી સુધી એવું લાગે પછી તો એવું. ક ગાયયો નઑર.
હા.
નહી તો ચિરંજીવી કે છેાન મદદ છે મલો હું નામ છે. સોથામાં જે એવા સાત ચિરંજીવી છે તો એમાંથી તો હ પરશુરામ જોઈએ તો એ બધાને શું લાગતું હશે
એ લોકો ની મરજી એમને તો મની ગયું અડધાન કેન્સલ પણ કરી શકે ને
એ કેન્સલ પણ કરીને એના હાથમાં થોડુ છે ક ઈ-
વવસ આપ લે ઈતો ચાલે વરી ક્યા માવું માર તો નહી બો જીવનની બસ-
બરાબર છે તો પછી બીજો ટોપિક આપું?
હ.
તો પછી તમે ક્યારે એવું કરેલું છે કે ચોમાસામાં જે નાની ડેડેકુ આવે ને પકડેલી.
હહ-
ચોમાસાની સિઝન આવે છે વરસાદ ઋતુ. એ સમયે નાના નાના ડેટ. નાના નાના ડેટકા ના બચ્ચા આવે ને એ ડેટક્યુ એને પકડેલી
મે નાની હતી ને તારે એવું એક વાર કરેલુ
બરાબર છે હવે ચરે છે કે પેલા ચરતી હતી
હવે એમ જોઈ ને થાય પકડવું હવે એની અંદર જેવું આપડેથી બીવતું હોય ને હું પીવડાવું હોય આજે જ મારેડું હતું. મે જમા બેસીથી તો ઉપરથી ગરોડી માળા ખોળમાં પયડી તો મેં તો કસો રિએક્શન નાયપો તો મમ્મી કી કે છોકરી છેયા હોય કે નહી એવું થાય મુકવાની તો મેં હું કરુ. બિક લાગવી જોઈએ ન મને.
બરાબર છે. માણસ હોય એને લાગે.
હમ બરાબર છે. તો તમને લાગતી હશે એવુંને?
ના મને જ ક્યાં લાગે હું તો ક્યાં કહ જ છું હું માણસ છું મને અમુક માણસો ના પણે ઘણા બધા એવા માણસો છે એમ કે પ્રાણી છોભય
હ એ તો લાગે છે પણ મેં તો માણસ છું પણ મને બીક નહી લાગતી
એવું છે ઓકે તો પછી કયો આગળ ન ટોપિક તો માણસ હોય તો
તો ટોપિક એવો છે તમને કશું એક ઘર બનાવવા આવે તમે કેવું ઘર બનાવો
કોનું ઘર બનાવવાનું?
તમારું જેવું. એટલે એમ કંઈક યુનિક ડિઝાઇન ક્રિએટ કરો ક્રએટ કરો.
જગ્યા કેવડી મળે?
તમારે જેટલી જોવે એટલી. આખું તમારે જેતલું જોવે એટલું. કોઈ લીમિટ નહી. હા.
તો તો એક વીઘા એકનું એક મોટું જબર જમીન જેવી લઈ લઉ? પછી એમાં ધીમે ધીમે જે ઘર આવે એટલે ચોરાસીની આજુબાજુ દસ દસ ફૂટ જગ્યા રાખે નાની નાની દીવાલ કર નાખ. પછી જે મારી ઘરની જગ્યા હોય એમાં માર ઘર બનવાનું પ્લાન બેહાડું. કે નીચે એક હોલ હોય, કિચન હોય, બેડરૂમ હોય, બધું એટેચ કરતા ટોયલેટ બાથરૂમ જે આવે એ પ્રમાણે હોય. થોડો ઘણો ડાઇનિંગ એરિયા એવું કંઈક મળી રહે, પછી ઉપર ના માળે જાઈએ. તો ઉપરના માળે કે કિચન તો નહી પણ યાં થોડુંક બાલ્કની મળી રહે આખી બેહવા માટે. કાચથી મઢેલી હોય આખી એટલે એમાં કંઈ વરસાદ વરસાદની નોં લાગે ને કંઈ. અંદર કઈ પવનને એવું ન લાગે પછી એ જ રીતે આગર એક હોલ હોય.
પણ બાલ્કની હોય તો એમાં પવન તો લાગવાનો જ છેને થોડો ઘણો.
પણ બાલ્કનીમાં કાચ રીતના ફિટ કરી નાખીયે તો નો લાગે ને? યુનિક ડિઝાઇન નિવા યુનિક યુનિક ના ન એ બંધ કરો તો બંધ રે ખોલવું હોય ખૂલી જાય એ પ્રમાણે.
હારૂ ચાલો. આગર બોલો.
પછી રૂમ હોય.
હમ.
એના સિવાય પછી આગળ ફળ્યું હોય ફળિયામાં બધા અલગ અલગ જાતનું ઝાડવા વાવવું. એક કૂતરા બૂત્રા એક બે લઈ આવું.
ચો ફેરા દિવાલ કરી દઈશ તો કંઈથી ફળિયું આવાનું.
અન દિવાલ એટલે એવી નઈ એક એક ઓલી કે ને એક એક ફૂટની જ તે, ખાલી સો પીસ તમ આરામ થી જઈ શકો એવી. શો માટે આવે એટલે. એલીબેશન કેવાય એ પ્રમાણે. પછી એક સ્વિમિંગ પુલ જેવું કઈક બનાવીએ, ગાર્ડન બનાવીએ, કા લસરપટ્ટી કંઈક કરીએ છોકરાઓ માટે.
બરાબર.
પછી એક બે કંઈક બેહવા માટે જોરદાર જગ્યા બનાવીએ, એવા ઝાળવા વાવીએ નીચે કંઈક ગાર્ડન જેવું થઇ જાય. અને બતક આવે બત તક લઈ આવીએ, ઘરમાં આતા મારતો હોય એવા કાચબા લઇ આવીએ. મજા આવી જાય. હોટલમાં નથી હોતા ઘણી જગ્યાએ. હાલે.
હોય છે. બરાબર.
એવું જ્યારે તમે કેવું બનાવો?
મેં મેં સૌ પેહલા તો થોડી થોડી તમે કેવી કીધી એવી રીતે દિવાલ પછી ગાર્ડન માટે બહ બધી જગ્યા રાખી. એમાં કેવું બધા કેવુ કે પ્લાન્ટમાં કેવું કે શું કેવાય? વેચ જશ બધી આવે ને તો ઘર જ ઉગાડીશ ફ્રૂટ પણ ઘરે ઉગાડીસ. બધું ઓર્ગેનિક એમ. પછી મારો મોટો મિસ મારું જેવું ઘર હોય તે. એક મોટો હોલ હોય પછી નીચે ત્રણ બેડરૂમ હોય. પછી વોશરૂમ બધાના પ્રઇવેટમાંજ હોય રૂમમાં. પછી ઉપર ના નીચે જોઈએ કે એવો રૂમ હોય. કે થથીયટર ટાઈપ હોય કે જ્યાં મુવી દખવાનું મન થાય તો એક મિત્ર એવો સ્પેશિયલ રૂમો છે કેવો થિયેટરમાંય કેવો નાનો એવો રૂમ લાઈક પછી ઉપર જઈએ તો ઉપર રાખી ઘણી મોટી બાલ્કની એ જેમાં કા તો હવા આવે વરસાદ આવે તો વરસાદ પણ આવે એવું પછી બધા જે કોમન રૂમ હોય તે રૂમ કે એક એન્ટિમેન્ટ માટે હોય એવું બાળકોને રમવા માટે અહ હા જે બધી ગેમ્સ હો તે બધી ગેમ્સ હોઈ. વીકરી અહ કેરમ વેરમ બધું એમ ને પછી થર્ડ ફ્લોર પર એક એકલો સ્વિમિંગ પૂલજ આખો બહુ હોઈ. બસ પછી એને જ્યારે બંધ કરું તો બંધ શું કરી શકાએ. હવે તો ઓપન પણ કરી શકાય. ને એક લિફ્ટ હોય ઉપર થી નીચે જવાની.
આટલામ તાએ ઘર માં લિફ્ટ?
ઓ બારી માટે ઈ પણ જોક ગરડા થઈ ગયા બા મને માનતું તો હોય. તે કેવી રીતે તચાલતા ચાલતા એટલે મેં વિ હ, હ.
હમ્મ, બરાબર છે. તો પછી આપડો સમય તો થઈ ગયો છે ત્યારે હમણા ઓટો કોટ ઓટો કટ થઈ જાએ.